હલ છે.
હા આવે છે મારો અવાજ તમને આવે છે મારો અવાજ?
ઓ મને પણ તમારા અવાજ કમ્પ્લીટ આવે છે.
હા તો આજે આપડે ડિજિટલ પેમેન્ટ અને રોકડ વ્યવહાર વિશે વાત કરી એક બેમાંથી કયું સારું કે શું એના માટે બરોબર.
ઓકે આપડે એના વિશે વાત કરી.
હા તો તમારા માટે તો શું કેવું છે? બેમાંથી કરવું સારું ડિજિટલ પેમેન્ટ કરવું સારું કે રોકડ પેમેન્ટ કરવું સારું?
હ, અ તને જો અત્યારે માતલબ આપડે જોઈએ તો લોકો ડિજિટલ પેમેન્ટ વધુ કરતા હોય, કારણ કે કોઈ પણ નાનું એવું પેમેન્ટ કરવું હોય. તો છૂટાની ની ને એવી માથાકૂટ વધારે થતી હોય. કે સત્તાવન રપિયા અઠ્ઠાવન એવું કા હત. બે રૂપિયા છૂટા આપવા હોય, તો એના તકલીફ થતી હોય છે લોકોને. તો અત્યારેટ બધા ને લોકોને ડિજટલ પેમેન્ટ જ, પસંદ વધારે કરતા હોય. મારા ખ્યાલ થી પણ એવું જ છે કે ડિજિટલ પેમેન્ટ વધધારે જ કરતા હારુ જોઈયે, જેથી કરીઈને આપડ છૂટા મહેસા ની કે ભ ખોવાની મહેસા ખોવાની પણ માથાકૂટ નથી થતી.
હા એ વાત તો તમારી સાચી જ છે આજે જ મારે એવું થયું. હું બસ માં ગયો તો બાર ઊંઝા બાજુ બરોબર. તો હવે એમાં કેવું થયું કે એકસો ચોસઠ રૂપિયા આ ચોસઠ રૂપિયા ટિકિટ થઈ હવેમાં જો સાઠ રૂપિયા ખુલ્લા હતા ચાર રૂપિયા ઉપરના ખુલ્લા ન હતા. તો પછી ખુલ્લાની માથા કૂટ થઈ જો હવે આની જગ્યાએ પછી મારે ઓનલાઈન પેમેન્ટ કર ને તો તરત જ થઈ ગયું એટલે ઓનલાઈન પેમેન્ટ કરીએને તો આવી રીતે ખુલ્લાની માથાકૂટ ના થાય એ વાત તમારી સાચી.
પણ પાછું એવું પણ થાય ને કે હવે એને ઓનલાઈન પેમેન્ટ આપડે ચેક કરવું હોય. અને આપડે એવી જગ્યાએ ગયા હોઈએ કે જેમ મોબાઈલ ન ચાર્જિંગ પૂરું થઈ જાય. કે પછી ઇન્ટરનેટ કેવી તકલીફ હોય, કે સામે વાળા ની ઇન્ટરનેટ ની તકલીફ હોય કે
સામે વાળા ને ખબર ના પડે પેમેન્ટ આવ્યું કે ના આવ્યું. કે પછી આપડે પેમેન્ટ કર્યું જ ના ગયું એવું પણ થાય. ત્યારે આપણે શું કરવું એ પણ આપણે વિચારવાની જરૂર છે, ત્યારે જે એનું ઓનલાઈન પેમેન્ટ કરતા હોય ને ત્યારે બહુ તકલીફ થતી હોય છે, ત્યારે એમ થાય કે આપડે જોડે કેસ હોય તરત આપી દઈએ તો સારું રે.
હા એ વાત તો સાચી તો પછી તો આપડે એવું કરવું જોઈએ કે જ્યાં સુધી આપડા કેસ હો ત્યાં સુધી કેશ આપી દેવું જોઈએ, અને કેશમાં વ્યવહાર ના કરી કે તો જ આપણે ઓનલાઈન પેમેન્ટ વાપરવું જોઈએ એવું કેવું છે તમારું ને?
પણ પછી આપડ એમ એમ પણ થાય ને, કે આપડે પેમેન્ટ આપી દીધું હોય, કેસની અંદર. અને પછી જો સામે વાળા વ્યક્તિ એમ કે, એમ તમે હજી પેમેન્ટ આપ્યું નથી. એ કોઈ પણ કારણ થી ભૂલી જાય કે વધારે મેળવું હોય તો એને એમ થાય કે ભાઈ આમ ભાઈયા આપ્યું તમે નથી આપ્યું આપડે તો પેલા આપી દીધું હોય. તો એનામાં એમ થાય આપડે જો ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તો અંદર આપણે એન્ટ્રી બતાવે તો આપડને આપણે એમને ફરીથી બતાવી પડે શકીએ કે જો અમે તમને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું આ એની એન્ટ્રી છે એ એમનામાંમ એ એન્ટ્રી બતાવી શકે ત્યારે આપણને એમ થાય કે ઓનલાઈન કર્યું હોત તો સારું હતું
હા એવું તોય જ છે ઘણી વાર લોકો આપડે પૈસા આપ્યા હોય પૈસાની મદદ કર્યાં પછી પાછળથી ફરી જતા કે કયા પૈસા તમે આપ્યા હતા એટલે એ જગ્યા જો આપડે આવી તો ઓનલાઈન પૈસા મોકલા હોય તો આપડે બતાવી શકીએ કે આ રયા જોવો તમને એટલા રૂપિયા મોકલા્યા હતા પણ તમે હજી પાછા આપ્યા નથી
પણ પાછું એનામાં એને એવું પણ થતું હોય કે આપડે જો એનો ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય અને જો પહેલી વાર આપડે કર્યું તો પેમેન્ટ ના થયું અને પછી કરી તો થઈ ગયું અને પછી એવું પણ થતું પેલા આપણે કેન્સલ થય હતું એ થઈ જાય તો ડબલ વખત પેમેન્ટ પણ થઈ જતું હોય અને જો સામે વાળા વ્યક્તિ અને આપડે જે જોઈએ નહી અને ડબલ પેમેન્ટ થઈ જાય એન્ટ્રી મેટ નાખ એક કરીએ સામ સામે, તો પેમેન્ટ એસ્ટ્રા પણ થઈ જતું હોય એવું પણ થતું હોય છે, ઘણી વાર
હા એ વાત તો તમારી સાચી એવું થતું હોય છે, ઘણી પણ ને હવે જે કે આઈડીને બધું વધતું ગયું છે, ને તો એમાં સીધું બતાવી દેજું કે કોઈપણ આપણે પેમેન્ટ. પહેલી વારમાં રિજેક્ટ થઈ ગયું ને તો એ આપડે એની રાહ જોવી પડે કે, પેમેન્ટ રિજેક્શન થઇ જાય રિજેક્ટ થઇ જાય ને, તો જ આપણે બીજી વાર કરવાનું જો રિજેક્ટ ના થય હોયને પેન્ડિંગ જ રહેતું હોય તો તમારે બીજી વાર પેમેન્ટ, કરવાનું નહી હવે તો એવું પણ હોય છે, આપણને ધ્યાન રાખવું પડે એમ વાત.
હા એમ વાત પણ તમારી સાચી જ છે, કે થઈ જતું હોય. એ પછી જે જે બંધી ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન આપણે કરવાની એપ્લિકેશનો છે, એની અંદર સગવડો પણ આવી જ ગઈ છે, કે મિનિટ પછી થાય કે સાત મિનિટ પછી તમે, પેલું પેમેન્ટ કર્યું ને પછી બીજું પેમેન્ટ પછી થઈ શકે, એટલે એવી સગવડો પણ આવેલી જ છે, એ પણ આપવા માટે સારું જ છે.
હા એટલે જ અને હવે તો પાછું કે ઓનલાઈન તો હવે તો સ્કૂલની ફી અને એ બધું પણ, મતલબ કે કોલેજોમાંને એમાં તો ફી ભી ભરવું હોય ને તો એ પણ ઓનલાઈન થઈ ગયું છે, કે ડાયરેક્ટ સરકારને જે એમના જે એકાઉન્ટમાં પહોંચી જાય ડાયરેક્ટ ફી, આપણે કોઈ કોલેજમાં જઈને કેશમાં કેવી રીતે ફી ના ભરી શકીએ ડાયરેક્ટ ઓનલાઈન જ ભરવી પડે આપણે ફી,
હા એત સાચી હે કે ઓનલાઈની માથાકુટ પહોંચી દઈ જાય જો,
ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોય તો પછી ફી ની એની માથાના નાના બાળકો હોય, તો હવે સ્કૂલનીની ફી ભરવાની હોય વધારે માધ બધાને આવવું પડે છે અને જો ઓનલાઈન ફી હોય, તો એ પણ આપડે સરળતાથી આપી શકીએ તો વ્યક્તિને હેરાન પણ નથી જવું પડતું એમ નાના વેપારી હોય, તો માર્કિંગ પણ મોકલવો હોય કે નવો હોય તો મશીનનેલામાં જવું પડતું પેમેન્ટ આપવાની, અત્યારે, માલ તો બધું ટ્રાન્સપોર્ટમાં આવી જાય. પછી પેમેન્ટમાં આપણને હો ઓનલાઈન કા કાઢ દઈએ, તો એ જે આવાનું જવાનું છે એ બ- ટાઈમ આપડો બચી જાય છે, ઓનલાઈન પેમેન્ટના કારણે,
હા એટલે જ ને. આપડો ટાઈમ બચી જાય. અને એટલું જ નહીં, પાછું કે ઓનલાઈન પેમેન્ટના ફાયદા પણ એટલા બધા જ છે. કે હવે, ધારો કે સ્કૂલોમાંને એમાં પેલા કેવું હતું કે, કોલેજોને બધું હતું ને તો એમાં કોલેજ વાળાને ફી વધારે લેતા હતા, બરોબર? એમને સરકારને તરફથી નક્કી કરેને એના કરતા પણ વધારે લેતા હતા. જેના કારણે સ રકારે હવે આપડે ઓનલાઈન પેમેન્ટ કરવાનું થઈ ગ્યું ને તે હવે સરકાર જયારે, મતલબ આપડે ફી ભરીએ ને, તો એ સરકારને જ બતાવી દેશે, કે આપડે એટલી ફી ભરી. એટલે કોલેજ વાળા એક્સ્ટ્રા એમના એમના ચાર્જ ના લઈ શકે, એનાથી એ પણ આપણે ફીમાં થોડો ઘટાડો થઈ ગયો છે. મેં તો એવું જોયું પણ છે.
હા, એ તો વાત સાચી છે, કે જે બધા એક્સ્ટ્રા મની માંગતા કે ભઈ, પાંનસો આપો ત તમારું કામ એકસ્ટ્રા થઈ જશે એમ, ફટ લઈન. તો આ બધું, ઓનલાઈનના કારણે, એ બધું ઓછું થઈ ગ્યું છે. અહીં, ઓનલાઈન પેમેન્ટ તો હવે, આપડે પાવતી આવે એટલે એને પાવતી તો ઓટોમેટિક જ જનરેટ કરતી હોય. તો બીજું પણ કાઢી પન શકતા નથી એ બધા.
હા એજ ને નેતો પેલા તો કોલેજોમાં ને એમાં પ એવું પણ હતું કે તમે પૈસા આપો અને પાસ થઈ જાવ કેશમાં. ઓમ હવે ડાયરેક્ટ બધું ઓનલાઈન થઇ ગયું છે. તમે ઓનલાઈન ફી ભરો પૈસા આપ મતલબ ફી ભરો પરીક્ષા આપો. ફેલ થયા તો વળી પાછુ તમને ઓનલાઈન ફી જ ભરવી પડે. એવું નઈ કે તમે રીઝલ્ટ નકલી બનાઈ શકો, કે એવુ બધુક જે બ્લેકમાં થતુ તુ એ બધુ કામ ઘણુ ઓછુ થઈ ગયુ છે હવે તો.
અને એમાં એને એક એવું પણ છે, કે જે આપડા વડીલો છે કે જેને મોબાઈલનો ઉપયોગ કરતા હજી એટલો બધો આવડતો નથી. તો એમને હજી, આજના જમાના પ્રમાણે હજી પણ એમને, તકલીફ થતી હોય છે. પણ જ જો એવાની વ્યક્તિ આપડા કોરમાં કે આપડા ત્યાં આવે અને એમને પછી પેમેન્ટ કરવાનું આપડે કહીએે, કે ભઈ આપડે છૂટાની માથાકૂટ છે અને ઓનલાઈન પેમેન્ટ કરી દો. તો એમને હજી એટલું બધું આવડતું પણ નથી. અને જે એ વ્યાપારીને કે એમને આપે પેમેન્ટ કરવા, વ્યાપારી જો એને એમ કાંક ઊંધું કરી દે તેમને ખબર પણ નથી પડતી. એવું પણ થતું હોય છે ઘણી વાર.
હા, એટલે જ ને. કારણ કે આજે નહીં ન આજના જમાનામાંં તો કોઈના ઉપર વિશ્વાસ કરી જ શકાય નહીં. એટલે, આપડે એવી રીતે તો ના જ કરવું જોઈએ. પરંતુ હવે તો ઓમ જોવા જઈએ ને, તો યુપીઆઈ પેમેન્ટ કરવું તો આપણા માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે. જેમ કે હવે આપડે કોઈ પણ હવે વ્યક્ કોઈ ના પૈસા મોકલવા હોય, તો એમનું એકાઉન્ટ ડાયરેક્ટ સ્કેન કરવાનું. સ્કેન કરીને આપડે ધ્યાનથી આંકડાઓ નાખી દેવાના, જેટલી રકમ નાખવી હોય એટલી. અને રકમ નાખીને પછી આપડો પિન આવે તો એ પિન નાખી દો ને એના પછી જ પેમેન્ટ થાય એના સિવાય પેમેન્ટ ના થાય. એટલે ઓમ તો સેલુ જ છે પરંતુ હવે જે આપડા માતા પિતા ને બધા દાદા દાદી ને બધા ઓછું વાપરતા એમના કારણે એમને ઓછું ફાવ થોડુકાયરું સ્ટાર્ટિંગમાં, આપડે તો અવે પેલેથી વાપરતા થઈ ગયા. છી, એટલે આપણને તો વાંધો ના સેલુજ લાગે.
અને પાછું ઓનલાઈન પેમેન્ટમાં આપડે જે આઈએ છીએમ કે. વડીલોનુ, મારી તો હાચી પણ હવે એવું પણ થતું હોરું ન જે મિકો ઉપર આપડે એને ઓનલાઈન પેમેન્ટ કરતા હોઈએ, અને હા ઓ ટી પી ને બધા માંગતા હોય ખોટી રીતે. આપડું પેમેન્ટ ઓકળ નતું રે. અને એરે પાછા ના આવેે તો આપે નુકસાન જ છે ને. તો આપણ મછી એમ પણ થાય કે ભઈ હાલતમાં અર્ધોએનો ઓફલાઈન જાતે જ રોકડામાં પૈસા આપી દીયે, તો સારું. આ બધું ઓનલાઈન એ બધું કેમ માથાકુટ કરવી, આવું પણ થતું હોય ઘણી વખત. અને એવું પણ આપે સાંભળવામાં આવતું રડિયો પણ સોશિયલ મીડિયા માં આવતા હોય છે. એ આજે બધે આવતું હશ ધ્યાન કરીને પૈસા મોકલી દેવાના. અમુક લોકો એવું પણ કરતા સ્કેનર બદલી નાખતા હોય. એના કારણે પૈસા એમને એકાઉન્ટ જતા હોય, તો આવું પણ થ હોય છે એમ.
હા, એ વાત તો તમારી સાચી કે સ્કેનર બદલી નાખતા હોય છે અને ફ્રોડ પણ કરતા હોય છે. અને જે સાયબર ફ્રોડ કરવાવાળા છે એ પણ એવી રીતે જે લાલચ આપતા હોય છે ને એ મો મોટા ભાગે આવીતે નાના બાળકો, કા પછી મોટા વૃદ્ધ ને એવા બધા વ્યક્તિઓને પ કરતા જેને સરળતાથી એમને વાતોમાં આવી જાય અને ઓ ટી પી એમને આપી દે. બાકી જે સમજદારો છે એ તો એમને પણ પેલા એ બધી ડિટેલ કાઢી દે કે હવે આ ઓનલાઈન પેમેન્ટ વાપરે છે તો, આમને આ વસ્તુ વાપરતા ઓછી ફાવે છે આ વસ્તુ ત બધું જ ડિટેલ કાઢીને પછી જ એ ફોન કરે છે, આપણને એને એવા લોકોને મતલબ અને પછી આવી રીતે ફ્રોડ કરે છે એના માટે તો આરબીઆઈને એ પણ આપણને વ માધ્યમ દ્વારા અને મેસેજિંગ એ રીતે, જાણ કરતી હોય છે કે તમે આવી કોઈને ઓ ટી પી કે પિન આપશો નહી, તમે કોઈ અન્ય વ આવી તો ઓ ટપી મા મા માટે ફોન કરે તો તમે ડાયરેક્ટ કમ્પ્લેન કરો આવું બધું ઘણું હોય છે.
પણ એના અમે બધ સમજાવતા તો હોય છે, પણ અમુક વ્યક્તિને બધી ખબર જ નથી હોતી. કાર કે એવું તો કઈ નથી બધા પર્સનલી સમજાવા જવાને. કારણ કે એવી કેટલી પણ મસ્તી છે, લોકો છે કે એમને આ બધી માહિતી જાણકારી જ નથી હોતી. એ જે મજૂરી વર્ગ છે, વધારે. ક કે એમને છે નાના એ હમે, કે આપડે તો ખ ઘર ની વસ્તુ ને આવી હોય તો એ આપડે એને આખી અઠવાડિયા, ની સાથે મસ્ત લાગતા હોય, અને દરરોજ ને દરરોજ વસ્તુ લાવતા હોય તો એમને પછી આવી રીતે એને ઓનલાઈન ને બધું. ઓછું ફાલતું હોય મોબાઈલની સગવડો પણ ના હોય, અટ્યારે આપડે જોતા ઘરની અંદર કેટલા વ્યક્તિ બધાના પાસે મોબાઈલ હોય છે. પણ જે મજૂર વર્ગ છે એમને તો ના હોય એમને તો નાંદાય નહી. આખા ઘરમાં બ્યા નહી. ક કે મન હોતો નથી, એમના માટે શું કરવું જોઈએ? એ પણ નીચા આવેવા ને જરૂર છે ને બધા ને.
હા એ વાત તો છે પેલા તો એટલે ઓનલાઈન પેમેન્ટ, સારું તો છે પણ બધી જગ્યાએ આપણેે સર સર જો એવું નક્કી કરે કે ખાલી ઓનલાઈન પેમેન્ટ જ થશે તો એ શક્ય નથી. કેશ મતલબ કે રોકડ વ્યવહાર તો એમને ચાલુ રાખવો જ પડશે. અને, ઓકે તો ચાલો બાય.